હેલો સુભ છું
બસ એવો જ બેઠી છું મજામાં
હો મજા જમાં તું કે
ઉય સારી પણ કંટળો બહ આવે છે
કેમ કંટાળો આવે છે
એટલે ઘરે એકલા શું કરીએ
કેમ થાય કોલેજ નહી ચાલો
ના મારું વેકેશન છે
અત્યશનું વેકેશન
અતાર ગણેશ ચતુર્થી ની પહેલા અમારે એક દિવસ ન સજા આપી
અચ્છા તો એક દિવસ થોડી ન કહેવાય તું જોને હું કહ અમને વેકેશન નહી આલો છે નું વેકેશન આ્યું
હમ
બરાબર
શું કરું તું
હું તમાર મા નથી ગણેશ સાતુરથી આ રીતે
હમ, વાછ, એક આ વખત ગણપતિ બેસાડવા છે?
ગણપતિ ને હું તો બે વસાડવાની છું તારું કેમનું છે?
હું એ બેસાડીશ પણ અત્યારે જોવા જવા તો બાકી છે.
એવું છે, તો ચલને હજુ હુંય જોવા ન ગસ સાથે જોવા જઈએ.
હમ કાલે જઈએ.
કાલે નહી આજે જોય અનાર સાંજે.
હા સાંજે છ ના છ કે સાત વાગે, પેલી નહી કરમ વિદ્યાનગરમાં, ના સોરી કરમસદ માં ગાના રોડ પર દુકાન ખોલી.
હા.
તય જઈશું તય છે ને મસત મસ્ત નાના ગણપતિ મળે છે. મોટા બેસાડવાય તો મોટા માટી ના. હમ કેમ કે બીજા બધા હોય ને, તો તો અંદર જઈ બસ બધું તૂટી જ જાય છે. માટીના સન
અચ્છા.
હમ.
અને હું શું કેતી હતી.
હમ.
તું કેટલા દિવસ બેસાડવાની છું?
હ એતો જોઈએ હમ જેવું થાય એવું કેમ કે હ ગણેશ ચતુર્થી પછી છે ને મમ બહાર જવાનું છે ને, તો એ તો જોઈશું.
બરાબર હું તો પહેલેથી સાડા ત્રણ દિવસ બેસાડું છું, એટલે એટલા જ દિવસ બેસાડવાની છું.
હમ.
બોલ બીજું.
કશું નહી આજે એમ તું નાના લેવાની કે મોટા લેવાની? એ નાના જ લેે.
મીડિયમ સાઈઝના.
હમ. મોટ્ટા પછી ઉહ લાવામ બોટ પ્રોબ્લેમ થાય.
લાવવામાં તકલીફ પડે, અને બીજી વસ્ત તું કે જોશ અ એની સાઈઝ મેટર નહી કરતી આપડી ભક્તિભાવ મેટર કરે.
હમ હમ.
હાચી વાત ને?
હા.
અને અહિયાં પછી મા સોસાયટી આગળ બહુ મોટ્ટા મોટ્ટા બે ગણપતિ આખા બેસાડે છે તો જોવા આવજે. અરે એનું એનું તો આગમણ બી એ ઉહ, આમ ધૂમધામથી કરે ને એ લોકો.
એવું. બઉ સારું કેવાય.
કેમ તું હજુએ એકે વાર બી નહી જોયા.
હક, ના હું બોવ દૂર નહી રહું, હું છેક નડિયાદ.
એવું છે, તો આવજે આ આ વર્ષે તો જોવા.
આઈસ.
બરાબર. અન જે દિવસ આવું ને એ દિવસ આપડે વેહલી આવજે તેજ માર ઘરે જ જમવાનું રાખી દેશું.
હા, આઈશ વેલ્લી આઈ જઈશ.
હમ.
હમ, તમ કો બીજું કશું નહી, ઘરની સાફ સફાઈ હજજી બાકી.
કેમ.
અલા આખું ઘરમાં કઝિન તો મારે રૂમ આખી બગાડી દીધી છે, તો સાફ કરવાની છે.
અચ્છા, બરાબર. ના એમ બી કેવું, ગણેશ ગ ગણેશ ચતુર્થી પેલા ઘર સાફ કરીએ, તો બહુ સારું. આપડે આપડા ઘરમાં ભગવાન લાવીએ એમની ઈશ શું કેશ સ્થાપના કરીએ એટલે એક વાર ઘર તો સાફ
હા હા હા કરું પડેને, અને સજાવટનો સામાન એ લાઈ દઈશું. મસ્ત સજાવટ કરીશું.
હા, નહી એ બાકી રહી ગ્યું છે.
હું તો પેલુ બીજું કશું નહી પેલું નહી આવતા નકલી ફૂલ લટકાવાના. તોરણ લાઈ દઈશ.
એવું કરવું છે.
હમ કેમ કે બીજું બધું છેને સેટ નહી રે તો બધું પડી જાય છે.
બરાબર.
હમ બીજું તો.
કઈ નહી બસ આ બેઠી તું કે.
હમ પછી પેલી મા ફ્રેન્ડ છે ને જિયા.
હા બોલને આગળ હા બોલ આગળ.
તારી ફ્રેન્ડ છેને પેલી મિસ્ટી.
હા.
એ છે તને ખબર એ ગણપતિ નઈ બેસાડવાની.
કેમ.
કેમ કે એની મમ્મી ના પાડે છે બેસાડવાથી.
ના ની કઈક પ્રોબ્લમ હશે.
ખબર નઈ બસ એટલું જ કીધુંને જુઠું બોલે છે એતો જુઠ્ઠું ના કીધું હોય.
ના કદાચ કઈક પ્રોબ્લેમ હશે ના મને એવું મિસ્ટ્રીના કોઈ દાદા છે ને એ ઓફ થઈ ગયા છે એવું કોઈ તું મને નહી
ઓ, એવું.
એટલે બેસાડવાના હોય.
અ હા એને કીધેલું ઓફ થઈ ગયા છે ભૂલી ગયું.
ભૂલી ગઈને તો પછી.
હ. પછી આપડી જે કોલેજ છે ને, એમાં પેલા નેહલ મેડમ નહી.
ક કોણ?
નેહલ મેડમ. ઇંગ્લિશ ભણાવે.
હા હા.
તો એમ એમની જગ્યા બીજા કોઈ ટીચર આવે છે.
શું વાત કરે છે શું છે?
સચ્ચું અવનિ મેડમ આવે છે, ઓનલાન સ્કૂલમાં ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન એ રાખ્યું છે.
સ્કૂલ નહી બેટા કોલેજમાં ને.
હું ભૂલી જાઉ.
સૂર નિયા તુંયાર. કોલેજમાં તો બહુ મસ્ શું નાખ્યું છે. આગમન વખતે આખો વરઘોડો ની કરવાના છે આપડી આખી કોલેજ માં ફેરવાના છે.
એવું, તો તો કલરફુલ ડ્રેસ અને કલરફુલ ડ્રેસ છે, વ્હાઈટ પેરીન ની આવવાની ઉં તો
ના હા એવું કયુ છે કે ટ્રેડિશનલ કપડા પહેરીને આવાના.
હમ્મ.
તો ઉં તો જોઉં અવે કયો ડ્રે પ્હેરી જો
હમ્મ.
ઓઢણીવાળો પેરુ કે નઈ, એક તો પાછી ગરમી બઉ છે.
હા, ગરમી જબર છે ને એટલે જ ઉં તો પેલું નઈ આવતા કુર્તા સીવલેસ
હમ્મ.
એ પેરવાની છું.
પણ એક તો સીવલેસ કુર્તા પહેરીએ છે ને તો હારું ટેનિંગ બઉ થઈ જાય છે.
હં નઈ
કાળું પડી જવાય છે પછી તાપના લીધે
હમમ્મ બો થાય છે.
તો
પછી ઉં એવું બોલતી તી કોલેજમાં જે સેલિબ્રેશન રાખ્યું છે ને
હં.
કુરતો નઈ હ પેલું ગાઉન્ડ આવે ને ખુલ્લું વારું
હં.
એ પેર દેવાનું કેમ કે બીજા તો ટાઈટ ટાઈટ પેરસો બધા ફેશન વારા પછી ઘરમી જબ્બર લાગે
પેલું કફતાન છે ને એ પેર લઈશું એવું હોય તો
હમ્મ, સારું કીધું
સારું જ જો ખુલ્લું અને ફેશન વાળું બી
હમ્મ.
અન ટ્રેડિશનલ બી થઈ જાય
હમ્મ.
આઈકાર્ડ ભૂલી ના જતી
હં, હં યાદ છે, યાદ છે, અલા પેલીનૂં આઈકાર્ડ ખોવાઈ ગયું
કોનું?
હેચ્વીનું
તો અવે?
હમ્મ, અવે એ નઈ આવવાની એવું કે છે
અલા ના નવું આઈ કાર્ડ લઈ લેવાનું
હમ્મ. પણ આ એડમિન વારા બઉ ઘુસ્સો કરે હં.
હા એ તો છેજ મારે ભી એડમિન ઓફિસ તો જવાનું જ છે મારું આઈ કાર્ડ છે ને એનો બેલ્ટ બઉુ જ ઢીલો છે. તો આઈ કાર્ડ ઘડી ઘડીએ પડી જ જાય છે.
ઓકે તો હું આઈશ.
આવજે ને તો આપડે ફરતા આવીઈશું. એ બાને એક લેક્ચર ભી પૂરો થઈ જશે.
થઈ જશે હા હા. જો પછી પેલી મસ્તી ના દદા ઓફ થઈ ગયા છે ને. એમાં તેરમાંમા બોલાવુ. છે ખબર.
મને તો એને નહી કહ્યું.
હા તો હું કેમ જાઉં તને નહી કીધું તો.
ના ભાઈ હવે તન કયું છે તો તું જતી આવજે ને. કઈ ખોટું લાગે.
ઈયા દર વખત મને જ બોલાવે છે એક તો એક આ ગણપતિ લાવવાના છે ને એક તો આ છે.
ના તો પછી ગણપતિ લાવવાના હોય તો પછી તેરમાંમ તારથી ના જવાય.
હમ્મ. તું તેરમાનું ના પડ દો અને, કેમકે એ લીધું મને નીચવાનું. કેમકે, એના લીધે મને નહ લના ગણપતિ એવું થોડી હોય.
ના ના સાચી વાત છે એ ના પાડી દે, અને હું શું કતી ત આપડે આજે જ હમ્મ, આપડે આજે છ વાગે નીકળીએે મૂર્તિ જોવા બરાબર.
હા હા નીકળી જઈશ હું ફ્રી છું આનું.
સારું, અને પૂજા પણ એવું બધું પાછી લાવવાનું છે ને.
પૂજા પો લ દશ કોઈ વાંધો નહી.
એવું કરવું છે?
હમ્મ હમ્મ.
અને મારે તો પેલું એ વાત લાવવાનું છે ડેકોરેશનનો સામાન.
એવું, તો લેતા આવજે. તું લેતા ઉ હુ લેતા આઉ કે ત્યાંરે તુલે દઇસ.
રિયલ ફ્લાવર વાળું ડેકોરેશન કરવું છે.
હમ્મ, હા રિયલ ફ્લાવર પેલામ છે ને એમ કે ફ્લાવર, એમાં રિયલ ફ્લાવર એ મળે જબર અલગ અલગ ક્વોલિટીના.
સુ
પેલા આ જે એમકે ફ્લાવર છે ને.
હા.
તય મસ્ત મસ્ત ફ્લાવર મળે છે તથી લાવવા હોય તો.
એવું છે, તો જોતાઈશુ હેનને એમને કહી દઈશુ ડેકોરેશન.
હા.
એમે આજે આપડે નીકળવાના જ છે ને અમના જ. છ વાગે.
હા હા નીકળી જઈશું.
કામ કરીશું મૂર્તિ આજે બુક કરાવી દઈશુ.
હમ.
અને કાલે શુભ મુહૂર્ત જોઈ ને આપડે લેતા આવીઈશું ઘેર બરાબર.
હા હા એ તો કઈ બાધું જોઈ જઈશું.
સારું ચલ બાય.
બાઈ.